નમસ્તે મુકેેશ.
તે. કેમ છો? બસ બસ મજામાં આદિત્યભાઈ.
શું ચાલે છે?
કઈ નથી ચાલ તો બ જોુ ભાઈ આજે તો વરસાદ જ નથી તમારે ત્યાં વરસાદ વરસાદ
અહં હું હજી ફરવા આવ્યો હતો તો હું કે અહીં, ઘણા બધા વરસાદો આવ્યા કરે.
હકે આટલે એટલે હવાથી એટલો બહ તાપ છે ને, હજી તો લાઈટ જ નથી બે દિવસથી વરસાદ આવતો હતો. આજે તમે કેવો એટલે વેધર જો એટલે ગરમી એમ લાગતું છે કે એમ અમે ચોમાસાના મોસમમાં નથી એમ.
બરોબર બરોબર હા શું છે હમણાં એવું થ એવું થઈ જાય છે કે આપણને ગરમીના ગરમીના ભાવે આવું, એટલે વરસાદના ભાવે આપણે ગરમી લાગી જાય છે.
હમ એતો છે. બાકી આપડે ક ટોપિક પર વાત કરીએ?
હમણાં તમે કેવ તમે શું એટલે
મારું એક સજેશન મને જોતું હતું તો મે કીધું કે તમારીથી પૂછી લઉ. એક જ મિનટમાં ડોર બંધ કરી મક હ હા મારે એક સજેશન તે એમ મારે ગાડી લેવાની હતી. તો બાઈક ન આપણે સ્કૂટીમાં તો સ્કૂ માં કયું બાઈક કે સ્કૂટી એમ તમને એમ તમારા હિસાબ તમે કોઈ સજેશન આપી શકો. કે મેં એ ગાડી બી જોઈ લો એમ કરીને
તમે એ જો, જો તમે જે છે ગાડીનું નોલેજ તો મને એટલું બધું નથી
હા, પણ તમે તમારા હિસાબથી એક સજેશન તો આપી શકો છ તમને એમ લાગે કે એ ગાડી કેવી છે તમે મારા પાસે હમણાં પ્લેઝર છે યલો કલરની
હમ, પેલા તો તમે શું છે કે તમે તમારું બજેટ પહેલાં સેટ કરવું પડશે
બજેટ તો એટલે એમ છે ભાઈ જો આજના ટાઈમ પર કેશ કેશ વસ્તુ લેવાય નહી કેમકે આપણે તે લોન પર એટલું બધું સારું સુવિધા મળે આપણા આપણને છ પર્સન્ટ સાત પર્સન્ટ ઇનટસ્ટ પર આપણે પૈસા મળે અને બે વરષ આપડે હું ખોટો હોય એમ પેહા ભરીને ખામતા કેશ પર ગાડી મળી જાય પણ હું લોન પર લેવાથી આપડ જે પેહા છે આપડે વાપરી શકીએ આપ બિઝનેસ પર જોબ પર
ન નહી નહી બરોબર કેવો છો પણ એવું છે કે લોનવોનમાં તમે લઈ લ લોવ પછી એ વસ્તુ હારી હારી લેવ તો એનું શું છે એનું આપણે ઇન રિટર્ન મળી જાય છે
અસ
હમ તમે કેશો તો રીસેલ વેલ એ આપણે મળી જાય છે લોન પર તમે લોય પણ સરસ ગાડી લેવ કે તમારા બજેટ ઉપર જેવી છે એવું લઈ લો
તો છે આપડી બજેટ છે બજેટ છે એસી એસી થી એસી થી એક લાખ સુધી કઈ બજેટ છે આપડે
કઈ વાંધો નહી તમે પછી જોઈ લેજો હમણાં કેવું તમારી પાસે કઈ ટોપિક છે ડિસ્કસ કરવા માટે
ડિસ્કસ કરવા માટે તો ટોપિક આ હાર્યું હતું પછી તમે બીજું ક ક કઈ કેતા કે કિવુ બીજું આપણે કઈ ટોપિક વાત કરીએ
હ હમ અ પ્રદૂષણની ઉપર આપ આપણે એ બોલી શકીએ છે
હ પ્રદૂષણ ઉપર બોલી શકો એ વાત મારી વાત બી સાચી છે
હમ આપણે જોઈશું આજની આજના દિવસોમાં જે પ્રદૂષણ છે
હમ
એ ભારત દેશમાં આટલા જનતા સુધી બહુ વધી ગઈ છે
એ તો છે પોલ્યુશન તો એટલે આજના ટાઈમ પર શું છે ગાડી કંપનીઓ બધા ગેસ છોડે અને બધા આપણે સા આપણે ઇન્જન ખરાબ હોય તો એનામાંથી ધુવારો છોડે એથી પોલ્યુશન એટલું વધારે છે નેને માટી એ બધું એટલે આપણા ઈન્ડિયામાં જે છે બહુ ખરાબ છે સિસ્ટમ
નહી નહી કેમકે હા કેમકે છે ને હા હા પ્રદુષણ શું છે આપણે દેશ દુનિયામાં એટલી તમામ જનતાઓ વધી ગઈ છે તો એમને ધ્યાનમાં રાખી સરકારે ઘણા બધા એટલે તમે કેહેશો તો ઘણા બધા એ લોકોએ મુખ્ય મુખ્ય સ્ટેપ લીધા છે જે જે બી પ્રદૂષણને રોકવા માટે અને પ્રદૂષણને એ કંટ્રોલ કરવા માટે પણ જીવનમાં છે ને આપણે જો સ્વસ્થ રહેવું હોય તો એક પ્રદૂષણ બી એક કારણ છે ઘણા બધા બીમારીઓ પ્રદૂષણના લીધે ફેલી ફેલી રહ્યા છે આજના દિવસોમાં તો જીવન એક જીવન એક આપણા માટે બહુ સમર્થ જીવન છે એની માટે આપણે જોઈશું કે જો પ્રદૂષણ જેવા જેવા કે પાણીના પ્રદૂષણ હોય કે હવાના પ્રદૂષણ હોય કે જમીનોના પ્રદૂષણ હોય કે એક તમે કહેશો કે પાણીનું જે જે કોઈ બી હોય એ બધા પ્રદૂષણ ને જોડી આપ તો આપડી સ્વસ્થ્ય માટે એ બહુ હાનિકારક છે તમને ખબર હશે તમને ખબર હશે કે સરકારે આજના દિવસોમાં ખુબ જ એટલે ખુબ જ એમની સાથે જોયું છે કે પ્રદુષણને રોકવા માટે વિવિધ પ્રકારના એ લોકો એ કદમ બડાવ્યા છે આપડી ભારત સરકારે કેમ કે જે
બવ બધું, બવ બધું, ટ્રાય કરતા કરતા કરતા છે એ લોકો બીકે કેવી રીતે એ લોકો હારી કરી શકે કે વસ્તુઓ પર, તમને ખબર જ છે કે ભાઈ આટલે એટલું તો ની થાય કેમકે એ તો પેલા સરકાર, પહેલા આપણને બધું સારું રીતે કરવા પડે
હમ, આપણે, આપણેે પોતાની સ્વચ્છતા જે એક પ્રદૂષણને
બ, એલે કે પછી બવુ મારા મારા બિલ્ડિંગ ઉપર જીમ છે જીમ, તમને એક એક્ઝામ્પલ આપું જીમમાંથી એ લોકે હું કેળા ખાય, કેળા ખાઈને ફેંકી દે બારીથી એ બધું વસ્તુ વસ્તુ જશે એ બધું બી નોર્મલ નોર્મલ વસ્તુ એટલે મારા ઘર ઉપર એક જીમ છે તે, લોકો ફેંકી દે તો આ એક બી એક્ઝામ્પલ છે કે એ વસ્તુ બી આપણેે પોલ્યુશનમાં જ ગણાવે
ની, ની, પ્રદૂષણને રોકવા માટે આપણે બહુ એટલે બહુ વધારે સોચવું પડશે કેમ કે મનુષ્ય, મનુષ્ય, અરે ની મનુષ્ય પોતાની કારના લીધે પ્રદુષણ વધ વધી‌ રહ્યા છે,
મારા, હશે તો પહેલા તો પહેલા તો આપણેે લોકોને ખબર પડવા જોઈએ કે ભાઈ આપણને કેવી રીતે, કેમ કે સરકાર કેટલું ભી કરે છેઠ સરજે આપણેજે આપે સરકાર સારું કરે ને આપડે પછી એજ વસ્તુ પછી કરીએ તો એ તો વસ્તુ સોલ્વ નથી થવાનું બાર ના આજે તમે દેશ જોવ વિદેશમાં જઈને એ લોકો એટલા સિસ્ટમેટિકલી ને એટલો એ લોકો ન તે છે ને એ લોકે કઈ વસ્તુ ખાઈને એમ ફેંકે ન ઈ, કઈ એ લોકો થૂકેની એ બધું એ બધું એટલું વસ્તી વસ્તુ બહુ બધું ફોલો કરવા પડે પેલા તો આપ આપણને, લોકોને, જે લોકો જે તે જ દિવસે હમજી જાય એ બધું વસ્તુ
હમ
કે, તમે, જોજો ને સરકારનું કઈ કરવાનું જરૂરત જ નથી, ઓટોમેટિક બધું ઓકે થઈ જાય
તમે જોશો કે જે મનુષ્ય છે એ પોતાને જ એટલે એવું એવું ગંદકી ફેલાવીને એ પ્રદુષણ ફેલાવે છે તો તમે આજના દિવસોમાં જશો કે સરકારે ઘણા બધા આપણને કદમો વધાવ્યા છે કે મનુષ્યની સ્વચ્છતાની હોર
હલો
હલો
બોલો ને, બોલો ને તમારુ વાત આપ
અમ મનુષ્યની સ્વચ્છતાની ઓર સરકારે ઘણા બધા ફાયદો અને નિયમો જાહેર કર્યા છે કે પેલા તમે કઈ બી ખાઓ પીઓ તો એટલે ક્યાંક બી ના ફેંકો એનાથી આપણે જે આં ધરતીમાં જે બી પ્રદૂષણ થાય છે એ બધું આપણે પોતે સાંભળી શકે છે તમે જોશો કે આપડે જે વાપી શહેર છે તમને ખબર છે વાપી શહેર
વાપી આપડે દમણ બાજુ
તમે જોશો કેી ખબ બધા ફેક્ટરીઓ પોલા દ
હા એટલે જ તમારું જો તમારું જો ઘર રેહવાનું જીય
તમે કેશો કે જે આટલા બધા જે કાર્ય થાય છે એનાથી લીધે જ તમે જોશો કે પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે ફેક જુદા જુદા ફેક્ટરીઓ આવી ગઈ છે આપણે મોટા મોટા શહેરોમાં જેનાથી કાળા ધુવા કે એનાથી શ્વાસનું પ્રોબ્લમ સ્વસ્થથી તમે કહેશો તમે જોશો ઠંડીઓમાં જે દિલ્હી શહેર છે ત્યાં ઘણું બધું ઓશ આવી જાય છે ત્યાં ઘણું બધું સ્વસ્થનું પ્રોબ્લમ થઈ જાય છે કેમ કેમ કે એ પ્રદૂષણ ના લીધે જ હોય છે પ્રદૂષણ ન મુખ્ય કારણ હોય છે કે જેનાથી લોકોને એટલું વાંધો
એ વાત તો છે જ કેમ કે સરકાર ને બી કઈ કરવું જોઈએ આ બધુ ફેક્ટરી પર બેન લગાવવા પડશે કેમ કે આ લોકો એટલું બધું પોલ્યુશન કરેને કે એનાથી તો પેલા એનાથી ને પછી કોન્ટ્રાક્શન આપડ સાઈટ આવે કોન્ટ્રાક્શન સાઈટ આવે એ થી પછી ડસ્ટ એ લોકો બધું એ લોકો ઉડાવે એ લોકો બધું કરે અને પછી બીજું ત્રીજું વસ્તુ આ છે કે આપણે ગાડી જે ગાડીઓથી ધુવારો નીકળે એ પછી પેલા તો બેન બેન કરવા પડે કે ભાઈ રિસાયકલ કરો ગાડી એ વાત એમ મારા હિસાબ તો એ બધું વસ્તુ આપણે જોવા પડે કેમકે સરકારે જો જોઈએ આ બધું વસ્તુ તો તો પહેલા તો આપડે જે એર પોલ્યુશન છે એ સુધરે આ બીજું આપડે વસ્તુ છે આપણે આ પણ લોકો ને આ બધું જો ડસ્ટ આપડે હે કે આપડુ કઈ બી યુઝ કરીને આપણે થ્રો કરી મુ
નહી નહીં જો તમે કહેશો કે સર સરકારે આજના દિવસોમાં ખૂબ જ એટલે ખૂબ જ ઘણા બધા અ આપ માટે જે વાત મલી છે સુપમ કોર્ટાઈકોર્ટમાં ગંદ હિકારચીં મોટા મોટા એવું કરે છે કે જાગૃત કરે છે અને એના લીધે એના, એના, લીધે બહુ ત્યાં એટલે પ્રોબલેમ થઈ જાય છે તમે શું કેશો કે તમા, આપ બહુ જરૂર, ખૂબ જરૂર છે કે ની જરૂર
હા, બહ આ વસ્તુ જે તમે કીધું તમારા સાથે વાત કરવા મને આભાર બહુ જ મજા આવ મને બી એમ લાગ્યું આથી આપણને બી થોડુંક એમ ડસ્ટ ના ફેલાવો, કઈ બી વસ્તુ એમ રસ
હમ, બરોબર આપણને સ્વચ્છા રાખવી છે
સ્વસ્છ રાખવા જોઈએ કેમ કે પહેલા તો પલા પહેલા તો આપણે ન આપ પણ નહી બધું પેલા હરખુ કરવા પડે તેના પછી સરકાર કોઈ કરશે ને
નહી, એકદમ સાચી વાત તમારી એકદમ તમારી વાતને ટિપ્પણી લઈને હું કેવું છું કે જે બી આપણને જે થશે જે કઈ બી સરકાર થઈ જશે ને કઈ બીમારી થશે તો એ લોકોને જિ્મેદાર આપણે સરકારને જ કરશું કેમ કે પ્રદૂષણ એ ખૂબ જ મહત્વ પૂર્ણ આપણા માટે એક મહત્વપૂર્ણ અનુભવી એ રોલ નિભાવે છે જીવનમાં
કઈ કઈ વાંધો નહી આ બાત પર તમારા હાથે મને વાત કરવાની બહ મજા આવી. ખૂબ સરસ લાયગી ને આનંદ ભી આવ્યો ને પછી આગળ બી કઈ બીજો ટોપિક પર જેને
હા આપણ આગળને કોઈ બીજું ટોપિક ઉપર આપણે ખૂબ જ ચર્ચા કરીશું. તમારી પાસે જે કોઈ બી કોઈ બી વાંધોય કે પ્રદૂષણ લીધે આવે તો તમે કહી દેજો કેમ કે આપણે જીવનમાં સ્વસ્થ એટલે ખૂબ જ જરૂરી છે તમે બી પ્રદૂષણ ના ફેલાવતા એવી ચેતાવણી બધાજ એકસો છતીસ કરોડ અને એકસો ચાલીસ કરોડ જનતાની મારી વિનંતી છે.
મારી મારી વિનતી યાદ છે કે બધા જેટલા લોકો મે એટલે જાણવું એ ને બધાને એમ કહી દેવા કે ભાઈ તમે બી આ બધું વસ્તુ જોવ ને આ બધું ફસ્તુ ફોલો કરો કેમ કે આ બધું થી બધું આગળ વધવાનું છે.
જે વાત એવી છે કે ચેતવણી હોય બધાની આપણને આપવી જરૂરી હોય છે
એ આપણું સઘન કાર્ય છે.
હ ચાલો હુ તમારી ચાલો રજા લઈએ, રજા લઈએ આપડે મળીશું બીજી વખતે.
જો આપણે મળીએે
ચાલો રજા લઈએ મળીશું ધન્યવાદ.